કેમ છો?
બસ મજામાં કેમ છો તમે?
બસ બધા મજામાં જો અહીયાયા તો ગરમીને કારણે તો કાળો કેર વર્તાયો છે અને મને થયું કે ઘણા દિવસથી આપણે વાત નથી થઈ અને એક માહિતી પણ જોઈતી કે આજકાલ સોશિયલ મીડિયાનું અ ખુબ ચલન ચાલ્યું છે તોમે તું લાવ ને થોડીક માહિતી તમારી પાસેથી વાત કરીને લઈ લઉ તો તમારું શું વિચાર છે સોશિયલ મીડિયા ઉપર
હા સાચી વાત છે સારો ટોપિક અ લીધો છે તમે આજે સોશિયલ મીડિયા જે છે એ આજકાલ તો હમણાં જ ન્યૂઝમાં આવ્યું હતું ને કે અમુક દેશોમાં તો સોળ વર્ષની નીચેના બાળકો માટે સોશિયલ મીડિયાની પ્રેઝન્સ બાન કરી નાખી છે કારણ કે બાળકો પર બહુ ખરાબ અસર પડે છે તો આ એક બહુ મોટા ન્યૂઝ કહેવાય ખરેખર તમને શું લાગે છે.
હા એ તો બહુ બ અ જ સારું પગલું લીધું છે જે છે સરકારે લીધું એ સરકારે અ મને એવું લાગે છે કે આપડા દેશમાં આવું કઈક થવું જોઈએ કા તો એના એક છોકરાઓ ખોટી રીતે ગેરમાર્ગ દોરાઈ જાય છે એક અમારી શાળામાં છે ને અ એક સોશિયલ મીડિયા માટે પ્રેઝન્ટેશન આપ્યું હતું છોકરાઓને એમાં આજ માહિતી આપવામાં આવી હતી કે તમે કોઈ પણ માહિતી શેર ન કરો કોઈ વાર શું કાર ફ્રોડ ઘ થાય છે સ્પેશિયલી હુ તમને ક હુતો જે ગેમ રમતા હોય છે ને છોકરાઓ એ ગેમ માં છે ને એ લોકોને લાગે છે કે સામે વાળો પણ છોકરો જ હોય છે કે એમના કોઈ સાથે રમતા અજાણ્યા વ્યક્તિઓ સાથે એ ગેમ રમે છે પણ ઘણી વાર એવું હોય છે કે એ લોકો હેકર્સ પણ હોય છે એ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી ને માહિતી મેળવે છે અને ખર્ચા કરાવડાવે છે ને એનાથી ફોન હેક થઈ જાય છે શું તમે આવું કોઈ ઉદાહરણ તમારી આસપાસ જોયું છે ખરું
અ અમારી સાથે એક બિલ્ડિંગમાં જ એક છોકરો રહેતો હતો લગભગ છઠ્ઠામાં ભણતો હતો અને એને આવી રીતે ગેમિંગની આદત હતી એટલે પપ્પા કે મમ્મીનો કોઈનો ફોન લઈને રોજ રમે તો અચાનક એક દિવસ એમના એકાઉન્ટમાંથી બે લાખ રૂપિયા જતા રહ્યા ત્યારે પછી ઇ તપાસ કરતાં ખબર પડી કે આ જે ગેમ રમતો હતો એ છોકરો એ ગેમિંગના અ એપની અંદરથી એ પૈસા ડિલીટ થઈ ગયા હતા એટલે એ આ આવો કિસ્સો મારા ધ્યાનમાં છે ખ અને એ સિવાય અમુક વાર પેપરમાં પણ આપણે વાંચતા હોઈએ છીએ કે ગેમને લીધે આટલા પૈસા જતા રહ્યા અને તેટલા જતા રહ્યા તો એ હકીકત છે એમ એવું નથી કે ગપગોળા છે આ હકીકત છે
હા તો એટલે ઘ સરકાર દ્વારા પણ ઘણા બધા અથાગ પ્રયત્નો કરવામાં આવે છે પણ સારી ધીરે ધીરે હવે જનતા જાગૃત થતી જાય છે અને જે રીતના જનતા જાગૃત થતી જાય છેને એને કારણે સોશ સોલ મીડિયા પર ફ્રોડ પણ વધતા જાય છે તો હું જયારે સેમિનાર કે વેબિનાર લઉં છું ને ત્યારે એ લોકોને એમ કહ છું કે ધારો કે તમે ફેસબુકને એવું વાપરતા હો તો તમારી અ માહિતી તમે શેર ના કરો જેવી રીતના તમારે પર્સનલ ડિટેલ છે એ તમે અ અહાઈડ કરીને રાખો કે તમારા ફ્રેન્ડસ કોણ છે એ બધાને જણાવવાની શું જરૂર છે ને એના પરત જો એક ઘણી વાર એવું થતું હોય છે કે એક ખાસ મારું જ એક ઉદાહરણ આપું તો હું એક અહીંયા સંસ્થામાં છે ને સેવા આપવા જતી હતી એટલે એક એક એક્ટિવિટી કરાવતી હતી તો એ એક્ટિવિટી ત સોલ મી કે હું તો ફ્રીમાં કરતી પણ સોશલ મીડિયા પર જો હું મૂકું તો કોઈને ડોને આપવું હોય તો એ સંસ્થા ને મદદ થઈ શકે પણ એમાં એવું થયું કે મને એક જણને મેસેજ કરો ત્યારે હું ખુબ નવું નવું ઇન્સ્ટાગ્રામ વાપરતી હતી અને મને એટલી બધો ધ્યાન નહતો કે ભાઈ હું પાઈલોટ છું અને મને તમે આ પ્રવૃતિ કરો છો તો ખુબ સરસ છે તો મારે તમને પૈસા મોકલવા છે સંસ્થા માટે તો તમે કઈક કરજો એટલે મને આ વસ્તુ ન જરા પણ ખ્યાલ નતો એટલે મેં વળી હા પાડી પછી થોડા દિવસ માં એવું થયું કે એમનો થોડો ફોન આવ્યો કે મેં ભાઈ આ એક પાર્સલ મોકલાવ્યો છે તો તમને મળી જશે એટલે હું થોડી ગભરાઈ તો કરી પણ લખલી એક સારું શ કામ કર્યું હતું કે આ વાતની જાણ મેં મારા ઘરમાં બધાને કરી હતી
હમ
ને પછી અચાનક મને અઠવાડિયા પછી ફોન આવ્યો કે તમારું એક પાર્સલ અહં દિલ્હીમાં કસ્ટમમાં સપડાઈ ગયું છે. તો એના માટે તમને એક નંબર બેનનો કોલ આવશે બેંકમાંથી એ બેંકમાં પાંત્રીસ હજાર રૂપિયા જમા કરવાના છે.
ઓ
એટલે મેં મારા ઘરમાં બધી વાત કરી એટલે મારા દીકરા એ તરત જ દિલ્હી એરપોર્ટ પર ફોન લગાડ્યો અને પૂછ્યું તો એમણે કીધું કે આ ફ્રોડ છે. એટલે સારું થઈ ગયું કે પેનિક થઈને મેં અ ફટાફટ પૈસા ના ચૂકવ્યા એટલે ખોડી કોઈ વાર છે ને આવું સોશિયલ મીડિયા થ્રુ થતું હોય છે. તો આપડે પણ તકેદારી રાખવી જોઈએ
એકદમ સાચી વાત છે આજકાલ જે સોશિયલ મીડિયાને માધ્યમ બનાવીને ડિજિટલ અરેસના પણ કિસ્સાઓ ઘણા વધવા માંડ્યા છે અને અમુક સિટીઝમાં તો મોટા મોટા પોસ્ટર્સ પણ લગાડેલા જોવા મળે છે. કે જે ધ્યાન ખેંચે લોકોનું કે આ રીતે તમને કોઈ હેરાન કરે છે ફોન ઉપર અથવા સોશિયલ મીડિયા પર કે જેના લીધે તમને ડિજિટલ અરેસ જેવું લાગે છે તો અમને જાણ કરો ગભરાશો નહીં એટલે આ જે સમસ્યા છે એ બહુ વકર તી જાય છે દિવસે દિવસે
હા એજ ને તો લોકો એ કદાચ મને એવું લાગે છે કે આપડી આપણે કોઈ વાર આવી રીતના ભેગા થતા હોઈએ કે ફ્રેન્ડસ માં ભેગા થતા હોઈએ. તો આપણે એક થોડીક અવેરનેસ જેવું જરાક કરીએ ને કે ને બીજું કે એક મોટે ભાગે લોકો ક્યાંય પણ ફરવા જાય તો ત્યાં ને ત્યાં હોય ત્યાંથી રીલ બનાવીને કે ત્યાંના ફોટા અપલોડ કરીને કે અમે આ ખાધું ને તે પીધું પણ તો તરત ને તરત શેર ન કરવું જોઈએ હું એવું માનું છું. કે ભાઈ ત્યાંથી જઈને તમે આવો. પછી તમે એની અ બધી માહિતી મુકો એ ચાલે.
બરાબર
આજકાલ એ વસ્તુ પણ મને જોવા મળે છે, કે સોશિયલ મીડિયાના માધ્યમથી અ એક મેં હમણાં જ યુટ્યુબ પર એક વિડીયો આવ્યો હતો એમાં હું જોતી હતી કે આપડે જે અત્યારે ફ્રોડ કોલને એ બધું થાય છે, ને આપડા જ અવાજમાં આપણને કોલ કરે છે.
હમ્મ હમ્મ.
કે અને પેલું ડિજિટલ અરેસ્ટને એ બધું ચાલ્યા રાખે છે, તો એમ કે છે, કે સો સોશિયલ મીડિયા પરથી જ બધી માહિતી હેકર્સો લે છે.
હમ્મ.
એટલે આપણેે એ તકેદારી રાખ રાખવી જોઈએ કે આપણે શું શેર કરવું જોઈએ સોશિયલ મીડિયા પર અને શું શેર ન કરવું જોઈએ.
હા એ બહુ જ જરૂરી અ ડિસિઝન મેકિંગ છે ખાસ કરીને જ્યારે બાળકો ઇન્વોલ્વ હોય છે, ત્યારે ઘણીવાર બાળકોની તસવીરો અને કઈ સ્કૂલમાં ભણે છે, કેમનો શું શિડ્યુલ છે, કે કઈ સ્કૂલનો ટાઈમ છે, કે એવી બધી બધી વિગતો જે છે એ સોશિયલ મીડિયા પરથી લઈને જ લોકો આ રીતે બાળકોની જે તસ્કરી જે છે એનો ધંધો આ રીતે ચાલે છે કે ત્યાંથી તમારે એ ટાઈમે પહોંચી જાય કે જયારે સ્કૂલ છે, પતવાની છે, અને પછી ફ્રેન્ડ્સ બનીને ગમે તે રીતે ફોસલાવીને બાળકનું અપહરણ કરવામાં આવે છે, એટલે સોશિયલ મીડિયા પર ખાસ કરીને બાળકો માટે કંઈ પણ શેર કરતાં પહેલાં આપણે સોવાર વિચાર કરવો જોઈએ.
હા એક આ તમે જે વાત કરી ને એ એકદમ આઈ ઓપનિંગ જેવી વાત છે. અ આનો તો મને એટલે એ જોયું હતું ક્યાંય પણ આવો આટલો બધો ખ્યાલ નહતો એટલે જ કદાચ બધી શાળાઓમાં ને એ બધામાં જ તે ને સેફટી વિષના એટલા બધા સેમિનાર લેકચર્સ આપવામાં આવે છે, જો શાળામાંથી બાળકો વાલીઓ સાથે જતા હોય કે બસ માં જતા હોય કે એટલી બધી જાતની પ્રોસીજર કરવામાં આવે છે, ને તો મને લાગે છે, કે કદાચ આજ એક તકેદારી નું સાધન હશે ને અમે હું જ્યાં કામ કરું છું ને ત્યાં તો એડયુકેશન કરતા સેફ્ટી ફસ્ટ એમજ કે છે, અમારા સિનિયર્સ બધા કે ભાઈ બાળકની સેફ્ટ સૌથી વધારે મહત્વની છે, એટલે મને પણ એવું લાગે છે, કે આ બધી વસ્તુ અ કેવી રીતના કરવી જોઈએ અને એની એટલે અ જેટલું સોશિયલ મીડિયા અ આપણને હેલ્થ ફૂલછે.
હમ
એટલું જ નુકસાનકારક પણ છે, એટલે આપણને આપણે હાવી ન થઈ જવું જોઈએ એના ઉપર કે એને હા એટલે મીન્સ આપ આપણે આપણેએવી રીતના ના રહેવું જોઈએ કે આપણને સોશિયલ મીડિયા વગર ના ચાલે
બરાબર એટલે એનો ઉપયોગ જે છે, ડાયનામાઈટની સાથે આપણે સરખાવી શકીએ કે એના જે શોધક હતા એણે જે સારું કામ કરવા માટે જેમકે સુરંગ બનાવવાની હોય કે એ બધા માટે ડાયનામાઈટનો એનું ઇન્વેન્શન કર્યું હતું પણ હવે ઉપયોગ કરવાવાળા એને જુદી રીતે એને વિનાશક હેતુ માટે ઉપયોગ કરતા થઈ ગયા છે, એવી જ રીતે સોશિયલ મીડિયાનો ઉપયોગ અ મતલબ એનું જે ઇન્વેન્શન છે, એ સારા પર્પઝથી થયું કે લોકો સાથે સાથે ર સારા પ્લેટફોર્મ પર એક રહે પણ એનો જે દુરુપયોગ થઈ રહ્યો છે, એ લાલબત્તી સમાન છે, અને બે ધારી તલવાર જેવું છે, કે તમે કંઈ પણ કરો તો તમારે એકદમ સાવચેતી અને સેફ્ટી ફસ્ટ જે કહો છો તમે એ રીતે આપણે કરીએ તો જ એમાં આપણે આગળ વધી શકીએ અને એનો પોઝિટિવ પોઈન્ટ્સ જે છે, એનો ફાયદો ઉઠાવી શકીએ
અ બરાબર આજે તો ઘણી સરસ માહિતી આપણે એકબીજા સાથે શેર કરી આ આશા છે, કે ફરી પાછા આપણે નવી માહિતી સાથે મળશું તમારો પણ ખૂબ ખૂબ આભાર અ નવા વિષય એક આવી જ રીતે એકબીજા સાથે સારી વાતો અને સારા વિષયો શેર કરીને આપણે માહિતી વધારતા રશું
હા ચોક્કસ ધન્યવાદ મને પણ ઘણું શીખવા મળ્યું
થેન્ક યુ
આભાર